હલો
અવાજ આવે છે. મારો
હા આવે છે આવે છે.
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં
આજે કેમનો મને ફોન કર્યો
કઈ નહી હવે તો આ ગણેશ ચતુર્થીને એવું આવશે તહેવારોની સિઝન ચાલુ થશે એટલે મેં વિચાર્યું કે આજે તહેવારોનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે. એ વિષય પર થોડી ચર્ચા કરી લો
સરસ સરસ બહુ સરસ વાત છે તો
હા આમ માનવ જીવનમાં કામ જેટલું જરૂરી છે એટલો આપડા જીવનમાં આનંદ પણ જરૂરી છે જો જીવનમાં ખાલી કામ જ હોય અને ઉત્સવ ના હોય તો જીવન આમ નીરસ બની જાય છે તહેવારો આપણે જીવન માં ખુશીઓ ઉત્સાહ અને પ્રેમ અને નવી ઉર્જા લઈને આવતા હોય છે તેથી જ ભારતને આપડણે તહેવારોનોો દેશ કહેવામાં આવતો હોય છે. કેમકે ઘણા જ ઘણા જાતના તહેવારો આપણે ઉજવીય છીએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. ભારત એક એવો દેશ છે જેને ઉત્સવનોો દેશ કહેવામાં આવે છે. એટલે આપણા ભારત દેશમાં બાર મહિનાના તેર કે તહેવાર એવી કહેવત છે એટલે એના પરથી આપણેે બા વર્ષમાં તો કેટલા તહેવાર આવતા હશે દિવસો ઓછા. પડે ઉજવવા માટે એટલા ઉત્સવો આવે છે.
હા અને તહેવાર એટલે માત્ર આમ રજા કે ઉજવણી નહી પણ તહેવારે આપણા જીવનમાં ખુશી સંસ્કાર એકતા અને માનવતા ન ઉત્સવ છે. દરેક તહેવાર પાછળ કોઈને કોઈ ઐતિહાસિક કે ધાર્મિક કે સાંસ્કૃતિક અથવા સામાજિક સંદેશો રહેલો હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા
અત્યારના સમયમાં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે. તેના પોતાના પરિવાર માટે સમય નથી રહેતો જો આ એક તહેવારો આવે છે. તે એના માટે બહાનુ બની જાય છે ને થોડોક બ્રેક લઈને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે.
હા અને ભારતમાં પણ વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્ પ્રકૃતિઓ ધરાવતો દેશ છે. અહિયાં ઘણા જ પ્રકારના અન્ય ધર્મના લોકો રહેતા હોય છે દરેક ધર્મને આમ પોતાનો તહેવાર છે પરંતુ સૌથી. સુંદર વાત તો એ છે કે ભારતના લોકો ઘણીવાર આમ એકબીજાના તહેવારમાં પણ આનંદથી જોડાય છે. આજ આમ ભારતની વિવિધતામાં એકતાની આમ સાચી ઓળખ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા જેમ કે આપડે કહીએ તો દિવાળી આપણને આમ અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજય નો આમ સંદેશો આપતું હોય છે હોળી કહીએ તો પ્રેમ રંગો અને ભેદભાવ ભૂલીને એક થવાનું આમ. સંદેશો આપતું હોય છે. નવરાત્રિમાં શક્તિ ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરા નો ઉત્સવ છે. ઉત્તરાયણ આપણને આનંદ ઉત્સાહ અને સાથે મળીને ઉજવણી કરવાની ભાવના જગાવે છે.
હા એકદમ એકદમ સાચી વાત કી હતી અને દિવાળી દક્ષ. રક્ષાબંધન હોળી જેવા તહેવારો હોય. તેમાં આપે પરિવાર નું મિલન થાય સગા સંબંધો ભેગા થાય છે. અને દરેક તહેવાર માં અમીર ગરીબ કે જ્ઞાતિ જાતિ નો ભેદભાવ ભૂલીને લોકો એકબીજા સાથે ઘળે મળે છે અને તહેવારો ઉજવતા હોય છે. પછી જેમ સામૂહિક આનંદ નવરાત્રી માં પણ જયારે હજારો લોકો એક જ સ્થાલે તેઈને ગરબો ગુમે છે. ત્યારે વસુદેવ કુટુંબકમ ની ભાવના સાકાર થાય છે મતલબ આપડો દેશ એક પરિવાર છે એવી રીતે રહે છે એમ
હા અને આપડે એજ રીતે જોઈએ તો કે ઈદમાં ભાઈચારો અને દના નો સંદેશ આપો તું હોય છે ક્રિસમસ આપણને પ્રેમ દયા અને સેવાનુંું મહત્વ સમજાવતું હોય છે. ગુરુ નાનક જયંતિ સમ સમાનતા અને માનવતા નો સંદેશ આપે છે. અને જ જોડે જોડે આપણે ગુરુની પણ અ વેલ્યુ સમજતા હોઈએ છીએ. જયારે મહાવીર જયંતિ અને બુદ્ધ પૂર્ણિમા અહિંસા શાંતિ અને કરુણાનું મહત્વ તો સમજાવતું હોય છે
બરાબર છે
હા અને તહેવારોનું સૌથી મોટું મહત્વ તો આપણેે એમ જોવા જઈએ તો એ છે કે તે પરિવારને એક કરે છે તમે કીધું આમ આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ આમ પોતાના કામમાં વ્યસ્ત છે પરંતુ આમ તહેવારોના દરમિયાન પરિવારના બધા જ સભ્યો સાથે બેસે છે વાત કરે છે ભોજન કરે છે અને ખુશીઓ વહેંચે છે આથી આમ સંબંધો પણ ઘણા વધુ મજબૂત બન હોય છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે તહેવારો પાછળનું વૈજ્ઞાનિક અને પર્યાવરણ ન મહત્વ પણ હોય છે આપણા પૂર્વજો ખુબ જ જ્ઞાની હતા તેમણે તહેવારોનું ઋતુ ચક્ર સાથે જોડયા છે મતલબ કે જેમ આરોગ્ય અને આહાર મતલબ આ આપડે આ શિયાળામાં આવતી ઉતરાયણ હોય તેમાં તલ અને કે ખાવાનો રિવાજ બનાયો છે એટલે શિયાળામાં શરીર ને ગરમી ની જરૂર પડે એટલે તલ ને ચીકી શરીર ને ગરમી આપે પછી પર્યાવરણ સુ હોય તો હોળીની પ્રદક્ષિણા કરવાથી વાતાવરણમાં બેક્ટેરિયા નાશ પામે છે એટલે ચોમાસા પછી તરત દિવાળી પર ઘરની સફાઈ કરવાથી ચોખાઈ જવાય છે અને કૃતિ પૂજા જેમ કે આપડણે વડ સાવિત્રી માં વડ ની પૂજા કરીએ તુલસી તુલસી અને ગાની પૂજા કરીએ એમ કે આ પ્રકૃતિ પ્રત્યેનો આપણો આદર અને પ્રેમ દર્શાવે છે કે જે આપણને વારસો મળ્યો છે પ્રકૃતિ તરફથી એનો આપણેે આદર કરીએ છીએ એને સન્માન આપીએ છીએ એવી રીતે એ દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ મહત્વ તો દર્શાવે જ છે
એ તો તમે ઘણી સાચી જ વાત કીધી અને તહેવાર તો આપણા સમાજ અને અ અર્થતંત્ર માટે પણ ઘણા મહત્. ના છે બજારોમાં વેપાર વધે છે કાર કારીગરો હસ્ત કલાકારો મીઠાઈ બનાવનાર કપડા વેંચનાર અને નાના વેપારીઓને પણ રોજગાર મળતું હોય છે તહેવારોના દિવસમાં અને પ્રવાસ ને પણ ઘણું પ્રોત્સાહન મળે છે સમય
હા એ તો તમે સાચું કીધું
હા અને તહેવારો બાળકો માટે પણ શિક્ષણનુંું આમ સાધન છે તેઓ આમ પોતાની સંસ્કૃતિ પરંપરા અને મૂલ્યો વિશે જાણે વડીલો પાસેથી વાર્તાઓ સાંભળે છે અને જીવનના સારા સંસ્કારો પણ શીખતા હોય છે અને દરેક તહેવાર ઉપર આ દરેક તહેવાર પાછળ કોઈ ના કોઈ એક ધાર્મિક કથા તો જોડાયેલી જ હોય છે. જયારે તહેવાર આવે છે ત્યારે જે ઘરના મોટા હોય. એ લોકો પણ આ વાર્તાઓ કથાઓ વિશે આપણને કહેતા હોય છે.
હા એટલે આપણને એનું જ્ઞાન મળે અને એની સમજ આપડા માં આવે. એટલે આપણને એવી રીતે વાળતા સાંભળવા મળે ને સંસ્કૃતિ વિશે સાંભળવા મળે. અને એ તહેવાર નું મહત્વ સાંભળવા મળે.
હા એ તો સાચી વાત છે. અને પણ આજના સમયમાં તહેવારોની ઉજવણીમાં કેટલાક નકારાત્મક. ફેરફારો પણ આપણે જોઈ શકીએ છીએ. વધુ દેખાડ વધુ દેખાડો અતિશય ખર્ચ. ફટાકડા થી થતું પ્રદુષણ પ્લાસ્ટિક નો ઉપયોગ અને ખોરાક નો બળાક. બગાડ આ બાબતો તહેવારના સાચા અર્થને ઘણું નુકસાન પહોંચાડતા હોય છે.
હા એ તો મેં એકદમ સાચી વાત કીધી એટલે આજે આપણે એક ગંભીર સમસ્યા છે આધુનિક દોરમાં તહેવારો નો મૂળાંક મને તો આપણે ગુમાવી જ રહ્યા છીએ જેમ કે લોકો ડિજિટલ સુભે છાઓ આપે છે એટલે આજે રૂબરૂ મળવા જવાને બદલે વોટ વ્હોટશોપ હેપી દિવાળી કઈ કે હેપી જોલેટી કઈ ને વિશ કરી દે પછી જેમ કે તમે કીધું પ્રદૂષણ હવે હોળીમાં કેમિકલ વાળા રંગોને દિવાળીમાં અતિશય ફટાકડા ફોડે. તેનાથી પર્યાવરણને નુકસાન જ થાય છે પછી દેખાડો કરે. વારો હવે ટ્રપ તહેવારો માં શું પવિત્રતા ના બદલે મોંઘા કપડાં અને સોશિયલ મીડિયા પર ફોટા મુક મૂકવાનું સાધન બની ગયું છે એટલે પોત બીજાને બતાવવા માટે જ જે કરવાનું છે કરવાનું છે પોતાની ખુશી માટે કોઈ કશું કરવા તૈયાર થતું નથી.
હા અને પહેલાના જમાના માં પણ આમ ઘણા ઉત્સાહ પૂર્વક તહેવારો ઉજવવામાં આવતા હતા. ઈ તહે એવા તહેવારો આજના આધુનિક યુગમાં આપણે જોઈ જ શકતા નથી પેલા તો આપડે જયારે ઉત્તરાયણ આવતી હતી. ત્યારે ધાબા ઉપર કેટલી ચહેર પહેર જોવા મળતી હતી. પણ આજના તમે જુઓ તો કે ઉત્તરાયણમાં એટલી બધી ચહેર પહેર જોવા જ નથી મળ તી હોતી. પહેલા તો આખું આકાશ રંગબેરંગી પતંગો થી છવાઈ જતું હતું પણ હાલ એવી સમ અ સ્થિતિ આપણેે જોઈ જ નહી શકતા તહેવાર ના દિવસે એવા.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે તો નવરાત્રીમાં પણ એવું જ થાય છે નવરાત્રીમાં લોકો પેરા સોસાયટી માં ગરબા કરતા હતા આ બધા ભેગા મળીને. અને જયારે અત્યારે જનને નવરાત્રી એક વ્યવ બિઝનેસ બની ગયું એમ લોકો મોંઘા મોંઘા પાસ ખરીદે છે. છે ત્યાં જવા માટે બસ એક જાતનો શોખ એ સ્ટેટસ જાળવવા માટ તે મોંઘા મોંઘા પાસ ખરીદી ને ત્યાં આગળ જાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આપણે તહેવારોને આમ પર્યાવરણ મિત્ર રીતે પણ ઉજવવા જોઈએ ઓછા ફટાકડા ફોડવા પ્લસ ટિક નો ઉપયોગ ટાળવો કુદરતી રંગોથી હોળી રમવી માટીથી મૂર્તિ માટીની મૂર્તિ ટિયો નો ઉપયોગ કરવો અને જરૂરિયાતમંદ લોકો સાથે ખુશીઓ વહેચવી આ એક આપણે સા થી ઉજવણી કહી શકીએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી એટલે કે આપડે આપડા પર્યા પર્યાવરણને અનુકૂળ રહીને તહેવારો ઉજવવા જોઈએ. ઇકો ફ્રેન્ડલી રીતે.
હા.
અને આપણે નવી પેઢીને તહેવારોના સાચા સંસ્કારો અને સંસ્કૃતિથી તો જાગૃત કરવા જોઈએ કે ના ના કે આપડે એ લોકોને દેખાડો કરવાની સલાહ આપવી જોઈએ.
હા અને તહેવારો માત્ર પરંપરા નથી પણ જીવનને આનંદમય બનાવવાની એક સુંદર તક છે. જો આપણે તહેવારો ના સાચા મૂલ્યોને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન વધુ સુંદર અને સુખીને અર્થપૂર્ણ અર્થ અર્થપૂર્ણ બની શકે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા અને તહેવારો માત્ર કેલેન્ડરની તારીખો નથી પરંતુ કદરોને જોડતી એક લાગણીઓ છે. તહેવારો આપડા જીવનના એવા રંગ છે જે આપણા જીવનને ઘણું જ રંગબેરંગી બનાઈ દે છે.
હા બરાબર છે.
હા સારું સારું ચલો. પછી કોઈ દિવસ વાત કરીશું. હા
હા